હલો! થઈ ગયા નવરા?
હ સુઈ ગયા ભાઈ.
હ હુંઈ ગયા હવે છેઠ પાંચ છ વાગ્યા હુંધી ઊભા થઈ
કામ હુધી હુઈ
હ કેમ કીધું કરે એ
ઓ હું તમાર ઘરવાળા હું કરે?
હ અમારા હજુ હજી આઇવ્યા નથી સમજે એ શું કર
ઓર શું કરવાનું હોય એને કામ અયાં
ત્યાં એને કંપનીમાં અત્યારે તો જાયશે કંપનીમાં સાઈબ ભેગું જવાનું.
ઠીક ને અહીયા રાજકોટમાં હું કરવાનું?
અહી સિમ્સમાં જવાનું હોયને એને અલગ અલગ કંપનીનું
ઠીક પછી એમાં હું કરવાનું?
એમાં એને કંપનીનું ઓલું હોય એ બતાવાનું
હ, વસ્તુ એટલે
હ વસ્તુ હોય એ બતાવવાનું.
હા, એમાં હું હોય વસ્તું?
ઈમાં અલગ અલગ હોય કંપની તમાર હુ એ કોકમાં ઓલા હોય મોટા હોય ને મોટા ભાલ મોટા આવે ને એ એમાં એ અલગ અલગ પછી જે કંપનીમા‌ જી પ્રમાણનુ હોય એમાં અલગ અલગનું હોય
હા ખેર સારું તો
હા
હું બાકીને તમે હું કરો? કઈ કામકાજ કરો કે?
ના ના એમ તો કર હોય ચાને હવે જો એમ પપ્પા પછી ચાલુ કરું.
ઓર ખરા ને ખરા મા દીકરવા?
ઓ મા દીકરવા. હા હવે તો નવરી છે જોબ ત્યારથી તે હાજી હમજ્યા આવે છે જેવા. બનાવવાની એ બીજું બધું કામથી
હ અ.
બઉ પવાસ આવે ટ્રેનિંગ કરાવ ને હું
હ હ મારે એમ જ હોય ઘરે જ હોય બપોર પછી ચાર પાંચ વાગે જાવ આ ભુંંગરામાં કાચા ભુંંગરા હોય ને હાલો
હા એમાંથી ઈ નંગ પ્રમાણ ફરવાના હોય છે ઘણ ઘણું
હા અમુક મોટે મોટા હોય ને ભુંગરા એ નંગ પ્રમાણ હોય ને નાના હોય ને આપડે ઊંઘ્યું ને એવું બધું ઈ એ એવો ભરવાનું માપ પછી દરરોજ જે ભરતા હોય એટલે ખબર પડી જાય કેટલું જ ભરવાનું. ઊંધિયું હોય, બન્સી હોય એ બધું એમનેમ ભરવાનું. બાકી મોટા ભુંગરા હોય એ ગણી ને ભરવાના.
બે કલાક પછી ન્યા જાઉ, પછી ટાઈમ હોય તો મશીને બેહુ. બાકી સાંજ પડી જાય, અટાણે ઘડીક નવરા હોય.
હા બહું વરસાદ છે કે.
હા હો આપડી તો કેવાય એવો તો બહું જ ના
હા અમારે કંઈક રેડ આવે ને જાયને આ અમારે એમ જ છે આવે ન જાય.
હમ્મ. હુ‌ હાલે બહુ.
કાઈ નહી શાંતિ.
હુ આયવો તો જુનાગઢ થી ફોન કે
હા એન તો મારી મમ્મી ને તો રોજ ચાલુ જ હોય.
હ કઈ એ કરે હાંજે?
ના ના ના હું તો બપોરે કર લઉ અગિયારેક વાગે કર લઉ.
એ ઓન્લી જો ને કે વીડિઓ કોલ કરાય અમે બે હોઈએ ન તો એમ કે કોઈને વિડીયો ન ક વિડીયો કોલ ન કરીએ ન તો. કેવી હોય?
હા.
તો હવે આમ નવરા થઈને પછી કરશું પછી ખાવામા જમવા બેઠા ન તે બધાએ પછી કર્યું.
છે, હા હોય.
વિડિયો આ તમસને જોવોય ન તઇ.
હા
એ વિડીયો કોલ કેવી હો વિડીયો કોલ ન કર ને સાદો ફોનમાં વાત કરે. વાત જ નો કરવા દે.
હા.
પસી વિડીઓ કોલ કર.
ઠીક.
કોઈ ને એને તો બોલતા બધુંય વધાર આવડે.
હા.
બોલતી વોદરી
સવારમાં મૂકી જાતા શે.
હમ્મ, હો એવુ છે એટલે સીધી મૂકી જાય મોઢા ધોયા વગર.
ઓ હવારમાં મૂકી જાય હાવ વેલ્લી.
એટલે ઉઠ્યું એ જઈ ઉઠે તાય દહ વાગે ઉઠે નવ વાગે ઉઠે જાય ઉઠે તાય મૂકી દે. તો પછી સાંજે
ઓ હા એક બસમાં વઇ જાય.
હા.
કોણ સાચવે કા પસી.
હા, ઓમેં વહી હોઈશ જાતો વિશે કામે
હા, એ તમે
હા, લેવા આવે કે પસી
હા, પછી ના ના લેવા આવે ને પછી દેવલો તેડી જાય.
છે. હમ સવાર મૂકી જાય.
હમ્મ, હા.
હારુ બીજું હુ
હમ્મ,
એ ઓલો તો ગયો બપોરની પાડી છે તે પાંચ વાગે આવશે. હા, ને રૂહી ઓલા રૂમમાં લેશન કરતી તી ને ટીવી ન જોતી તી. ટીવીનો અવાજ ન થ આવતો એટલે બેને મોબાઈલ લીધો હશે એન પપ્પાનો.
બોલો
ઈ બાલવાટિકા માં
હમણાં વાંધી વાળકો એમ બધું
ત્રણ વર્ષ પૂરા થઈ ને પસ બેહાડય વાંધો ન આવે.
અઢી વા હજી તો અઢી વા હા દિવાળી પછી.
હોય હા અ
તો પસી તય ન વરહ પૂરા થાય તો સીધો નર્સરીમાં બિહારજો તો પછી કળુ તઇન છ મહિના ખોટા નતા સીધા નર્સરી મુ બેહ તો હવે એના પપ્પા ને ખબર હું કરે.
હ થોડોક મોડો બેહાડા એમ.
હા.
ત્યારે શીખવાડે હે પછી હું લેવા મૂકવા માટે
એમાં આખુ છે બેહાળો ને એ આચું છે.
હા.
ગાડી લેવી જોવા ગાડી લઈપશી જ મેળ આવીશું.
હા હો હ તને તો આ આવડે છે હતી પછી નથી.
એ તો કઈ ઉપર
હા.
એ હવે જોઈ હવે અહીં ન કઈ બોડ હશે કે અ કરાવી લેવું પછી ઇ કે કે જેમાંથી બીજે ન્યા સ્કૂલ હે નયા બેહાદળ સે. નયા ખાલી પ્લે હાઉસ ના પૂશી આવી તો પાંત્રીસ હજાર કીધા.
ઓહો હો વર્ષ ના હ?
હા વર્ષ ના પાત્રીસ હજાર.
હા. આ તો બહુ મેઘ
હા ત્યાંને કો તો ખોટૂ હોયને અહીયા નથ બીજા ક્યાંક હોય ને સસ્તામાં તો ત્યાં કરાવી લે.
હા અટાણ તો હાલે પછી આગળ જતા પછી ઓલાં બિહાડાય.
એલ કેજી માંથી નથી તો હું પ્લે હાઉસ માં તો ખાલી અ હું નબ પટે
ખોટા ખોટા જાવા દેવા એટલા
પરતલે એના સળખ હતીને તમે બેહાડી દો. ત્યાં થોડો ઘટાળ જશે બરાબર. અને પછી ઇંગ્લિશ મીડિમમાં બેહાડી દેવા ની ફી વધારે હોય.
હા થે.
હા.
તો એમાં પછી જેમ મા આગળ જાય એ ભાવ વધતો જાય અતયમાં જેટ છોકરો તો એને ફીસ ચલે ચાહે પેલા ના.
હા હા એ કેવડો છે.
એ ટી એમ નામાં હૈ.
થે હા.
પેલો માં આ વખતે આવ્યો હતો પીસચાલિયા કરથી. બીજું બધી તો નખો નખ ન ખુલેવ લતા હોય તો.
તો આ મોટી સિટીમાં તો ભણવાનું બધું મોઘું થઈ ગયું.
તેમ
હમ્મ પછી ચોપડા ને એવું બધે
તો અલગ પાછું પણ યુનિફોર્મને પાછ ત્યાં સ્માને સ્પોર્ટમાંની માં જાતા હોય ઇનિફોર્મ ન ખાલે પણ બુટ ને ઈ નખા બધું અલગ અલગ નખ નખ કરી લેવાનું હવે.
તો અમારે તો હક છે સરકારી મશીન.
હો જાએ હે, દિન પે દિન મહે
હા ઓલા ને ઓણ થ એમાં બેહાડ દીધો ખોટા કેટલી અમારે એટલી એટલી. કેવુ ગામમાં બેહાળએ તો થયા તો અમારે આ બાજુ હે ને. ઓછી હોયને સરકારી છે અમારે તો હારી સ્કૂલ છે એ નથી વાંધો. હમણાં જ ગયો જોઈ હમણાં એને મુઈકો તો એને વાર તા નહિ આવડી ગયું એના કલમ કોઈ નકલ નતો આવડતું ઇંગ્લિશ મીડીયમમાં પેલા બેહાડ્યો કેજી ને એવું કરએવડું.
હમ્મ.
એટલે પછી હું કઉ ગુજરાતીમાં બેહડીએને તો જન કહેતા આવડશે ન કરતું એ બી સી ડી ને હું વન ટુ થ્રી ને એવું આવ્યું પણ હવે કલમ કોઈ શીખવાડે જ નહી.
હા અમા તો અહી શીખવડાવે ગુજરાત તી ગુજરાતી શીખાવાળે જ અહીં પેલામાંથી ફરજિયાત થઈ ગયુ અમે.
હ પછી આગળ જતા શીખવાડે પણ અહ આમાં કે જી વન નહોતા શીખવાડતા એમ કલમ ખોડીએ શીખવાડવું પડે ને રેહ. તો એ નો શીખવાડે પછી આમે ત્યા પૂરું થઈ ગયું તું કે જી હુધી જ હતું. એજ કે જી ને લીધે છે. પૂરું ન થઇ ગયુ હમ સરકારી મને એક બે વરસ રાખ જે ને. પછી કઈક કરશું કે નહી ફાવે તો એમ શરૂઆતમાં જ કેતો હતો માર ન્યા નહી બેવું ને મન નઈ આવડે ને કલમ ડેરામ કરતો તો હમણાં જો વેકેશન ખુલ્યું ને બાલવાટીકા માં બેહાડ્યો. અને સાદા શબ્દ વાચતાય આવડી ગયા કલમ ખોડી આવડી ગયો ગુજરાતી માં આવડી ગયા એકડા. નથ વાંધો હારું છે સરકારી છે પણ
હા હા તો વાંધો નો આવે એટલે.
હા ત્યાં તો બહુ સંખ્યા છે. ને હારી નિશાળશે મારે તો થઈ યા છે. પેહેલેથી પૈણી અને બિહાડ ની તો ઉપાધિ માથાના જ હા હા આઠ સુધી છે. આઠ સુધી જ છે. હઓ કે છે. કે દસ સુધી ને બાર સુધી કરીએ છે. ત્યાં આગળ ઓલું કીધું તોશે એમ છે. ઉપર હ નિશાળે લઈ. કોક બદલાઈ જાહે એમ ટૂંકી થાય એમ સંખ્યા બહુ વધી ગઈ હે ને તે નિશા ટૂંકી થાય એટલે બીજી બદલાઉં શે છે. કેતા હમણાં વાલી મીટિંગ હતી. ને એટલે કે બદલાવ નાખવી. ભઉ ભઉ કરે.
હા એ તો હોશીયાર છે. એ નથ વાંધો
એ લોકો નું હેતુ ભાઈ નું એ જોવાનું છે.
હા.... હ ભાઈ આગળ ની ખબર પડે પેલા બીજામાં આવે ને તો ખબર પડે કે શું કઈક હોશિયારમાં તો.
કેવી પે પેલા થી જ હોશિયાર છે. આ
હઅ એ તો કે છે. કરતી ને તો એની હોશિયાર છે. એને બધું આવડતું એને તો પણ બેહાયડી નથી. હજી ત્યાં જ એને બધું આવડી દીધું ઘરે જ મેં શીખવાડી દીધું તું. તે કજાથી ટાઈમ એ હોયી હા એ બી સી ડીને એવું. તો એ નિશાડે નોતી જતી. ત્યાં જ આવડી ગયું તું એટલે વધુ